લગન
હા મજામાં તો છું. તું?
એકદમ મજામાં.
ઓહ! ગુડ.
મતલબ બસ બેઠી છું. આટ ટા મારું.
મને એક કામ હતું યાર.
હા બોલો-બોલો.
મને વેઇટલોસ કરવું છે.
વેટલોસ કરવું છ કેમ?
જો પેલા મારી વાત સાંભળ, ખાય છે કે હુગે હું કઈ બી એવું ના બી ખઉં ને તો બી વેઇટ ગેન થાય છે.
હા.
નોર્મલ બી ખાઉ ને નોર્મલ ફૂડ તો બી અને એટલે અમ્મ એક્સરસાઇઝ કરવાનો તો કંટાળો આવે છે, બટ હવે કરવી પડશે.
એટલે જ વેટ અહ વધાર છે.
હવે લોસ કરવું પડશે.
એટલે તમે તો તમે જે ખાવ ને પછી જે અહ આ આના મારો યોગા ના કરો કઈ અહ એક્સરસાઇઝ ના કરો એમાં તમારું વજન વધે.
યાર પણ એવું તો કોઈ બી નઈ કરતું ને. એવું કોઈ બી અમુક અમુક લોકો જ કરે છે અમુક ગર્લ્સ એટલી પાતળી હોય છે મતલબ ખાય છે તો બી નહી વધતું.
એ લોકોને શરીર માં લાગતું જ નથી કઈ.
ડાયરેક્ટ ખઈ ખઈને સૂઈ જાય એ. ચાલે નઈ કોઈ દિવસ કઈ બીજું આમ કામ બી ના કરે. કઈ નહી. તો ભી એ લોકો નું નહીં વધતું અને મારે હા
બધા ના શરીર અલગ-અલગ હોય ને? બધા શરીર અગ અલગ-અલગ રીતે કામ કરે બધા શરીર અલગ-અલગ રીતે કામ કઅ મારે એમ તમારે જેવું છે કે હું થોડુંક પણ કઈ ખાઉં ને તો મારું વજન વધે.
હમ્મ.
પણ હું છે ને આટા મારું છું, યોગા કરું છું, થોડી ઘણી એક્સરસાઇઝ કરું છું અને અમુક વાર અમુક વાર તો નહી ના ના એક બે વાર કરવાનું ચાલુ કરો ને પછી તમારામાં જે ની એનર્જી આવે ને કરવાની બહુ મજા
હમ્મ, જો મેં ગઈ કાલે કરી તી એક્સરસાઇઝ તો અત્યારે મેં ના લેગજ જેટલા પેઇન થાય છે ને મતલબ બેસીને ઉઠવું કે દાદરા ભી ઉતરું ને તો ખુબ પગ છે ને મારો આમ ટર્ન થઈ જાય છે.
એ કઈ કરીઈ તે એક્સરસાઇઝ.
હવે એનું નામ તો નહી ખબર બટ ઓલું કેહેવાય ને કે જમ્પ કરવાનો અને લેગ્સ વાળી.
અ ઓકે. ખાલી ઊભા ઊભા જમ્પ કરવાના હોય. ઉંચા એ
ના ના લાઇકસ છે ને મતલબ આમ બે એ સ્પ્રેડ કરવાના પછી. બંધ કરો યાર.
વંદો નહી મને શોધીને કે જો વંદો નહી હું. કઉ તમને અ છે ને જમ્યા પછી તમારે. વજ્રાસન કરવાનું. તમારું પા પાચન સારું થાય.
તો ડેલી હું બેસું છું અને જમીને કોઈ દિવસ મેં પાણી મને છે ને આદત હતા પેલા પહેલેથી જ મમ્મી એવી પાડી છે કે જમ્યા પછી કોઈ દિવસ તરત પાણી નહી પીવાનું. હું જમીને કોઈ દિવસ પાણી ના પીઉ અને વજ્રાસનમાં જ બેસું છું પંદર વીસ મિટ બેસું છું.
તો પણ તો એ એટલું તો નહી થઈ રે એનાથી તો ખાલી પાચન સારું થાય તમારે તો સવારે વહેલું ઉઠીને દોડ દોડવા જવાય પછી થોડી ઘણી આમ સ્ટ્રેચિંગ કરાય યોગ યોગા એટલે યોગા પ્રોપર કરાય. ને પછી ખા ખાવાનું પણ હન બેલેન્સ હોવું જોઈએ બધું એમાં પ્રોટીન પણ હોવું જોઈએ ફાઈબર પણ હોવું જોઈએ કાપ્સ પણ હોવા જોઈએ અને કેલરીઝ પણ ના વધાય એવું હોવુ જઈને
તો હવે રેગ્યુલર જે બધા ખાય છે ઘરમાં એજ હું ખઉં છું. હું ક્યાં અલગ મેં ખાધુ નથી કઈ.
હા આમ પણ બધ તાનું શરીર અલગ કામ કરે કીધું ને મે એ લોકો ખાય પણ એ લોકો એ લોકોની શરીર અલગ રીતે કામ કરતી હો હ હોલ્ડ કરજો ને મારા એક કોલ આવે છે.
હમ્મ.
હલો હા તમને મા કોલ નો અવાજ આવતો તો.
ના નતો આવતો.
આવતો બોલો બેન.
હમ્મ કંટીન્યુ.
હા શું કેતી ત હું ભૂલી ગઈ.
બધા ના શરીર અલગ અલગ હોય.
હ. બધાને શરીર અલગ અલગ રીતે કામ કરે એટલે આપણેથી કઈ થાય નહી ખાલી ખાવાનું સુધારવું પડે અને થોડું આપડા બોડીને હલન ચલન આપવું પડે શરીર
હલો.
હ આવે છે અવાજ.
થોડા થોડો કપાયો.
આપડ બધાને શરીર અલગ અલગ રીતે કામ કરે એટલે આપડે થોડું ખાવા પીવા પર અને બોડી ના હલન ચલન કરાવું પડે.
વોક કરવા જો છો અહિયા વોકિંગ સેન્ટર છે ને. તમ તો ખબર જ હશે ક્યાંની વાત કરું છું.
ના ખબર હા ઓછ ઓછ ઓછ હા એવું છે હમ એથી આગળો છ
મને ખબર છે મને બધું ખબર છે
એટલે પેલું ગાર્ડનમાં ચાલવા જવાય પછી હું તો કઉ ને સાચું કોણ તો આપડે વહેલું ઉઠીને દોડવા જવાય
હા તો આપણેે જઈશું
મા તો કેટલા ટાઈમથી જઉં છે પણ મામાંથી ઉઠાતું નહીિ
મારે એ પ્રોબ્લેમ છે ને મેં કીધું ન હું રાત્રે લેટ સુઈ જાઉં પછી સવારે ક્યાં ઉઠું છું હું આઠ નવ દસ વાગે ઉઠું આટલો મારો ટાઈમિંગ છે કોઈક વાર આઠ વાગે ઉઠી જાઉં કોઈક વાર નવ કોઈક વાર દસ પછી ક્યાંથી જવા યાર મતલબ બહુ બહ અઘરું છે હ
મારે આમ ઉઠવું ને તો ઉઠી જવ પેલા તો છેો ને સવારના છ વાગે યોગા ક્લાસીસ માં જતી હતી
ફ્રી કરાવે છે અમા ઘર બાજુ ગાર્ડન છે
હા
ત્યા આગળ ફ્રી કરાવે છે યોગા ડેલી સાંજે પાચસો
સારું કેવાય સાંજ નો ટાઈમ છે બ જ ભાઈ
હમ અને એ બધા લેડીઝ જાય છે હા ઓલું મેટ લઈને જતા જ રહે
જવું પડશે મારે
ના અહિયાયા નજીક જ છે મસ્ત કર આવે છે
હમ મને તો યોગા આવડે છે ઓલરેડી મારે આખા જિલ્લામાં ખેડા જિલ્લામાં મારો પહેલો નંબર હતો યોગામાં
ઓહ વાહ
સ્કૂલ વ પાાચા પણ
હ હ વાા નહી ઓ બડી
એટલે મને તો ગમે છે યોગાને મને પેલા થી ફાવે છે
યોગા સારું કે એક્સરસા સારી કે જીમમાં જવું સારું મતલબ ઘરે એક્સરસાઝ કરીએ બેટર રહે યોગા કરીએ બ બેટર રહે કે પછી જીમ્મા
જો આપડા જેવા હોય ને આડસુ તો જીમ જોઈન કરવું સારું કે પૈસા ભર્યા છે ને પૈસા વસુલ કરવાના છે એમ કરીને જીમ જતા રહેજો
પણ જીમ છોડ્યા તો પછી પાછું એવું થાય
જીમ છોડીએે પછી થોડું ધ્યાન તો રાખવું જ પડે ખાવા પીવામાં એક્સરસાઇઝમાં પછી તમારે ઘરે તો ચાલુ જ રાખવું પડે ના તો . તો તમારું શરીર જૂનું... હોય જે પેલા હતું એવું થવા માંડે, બધું ખાવા પીવાનું ચાલુ કરો હલન... ચલન બંધ કરી દો. તો પાછું જ બધું અંદર ચરબી ને બધું... ભેગું થવાનુંને.
બરાબર છે પેલા છે ને બે હાજર ત્રેવીસ માં... મારું મતલબ જો ને એટી... સિક્સ... થઈ ગ્યુ તુ, એટલે પછી મેં લોસ કર્યુ તો વેઈટ અત્યારે સીક્સ્ટી નાઈન સમથીંગ છે. એટલે પછી મેં બી કર્યું છે બે મહિના જ કર્યું છે. બે અઢી મહિના ઘરે જ કર્યું તું તે બી કઈ બહુ નતું કર્યું મેન છે ને મને ડોક્ટરે એવું કીધું તું... કે સેવન્ટી પર્સન્ટ જે હોય ને બધું ડાયટ હોય. તમે ખાવા પીવાનું જેટલું ધ્યાન રાખશો ને એટ એટલું તમારું થશે એક્સરસાઇઝ કરવાની... એક્સરસાઇઝ તો હું પંદર મિનિટ થી વધારે તો હું કરું જ નહી, કોઈ દિવસ અને વોક કરું રાત્રે અડધો કલાક જેવું એ જ બીજું કશું મેં નોતું કર્યું બસ ખાલી ખાવામાં ધ્યાન રાખ્યુંતું.
ના ખાવામાં ખાવામાં... તો હું બહુ જ ધ્યાન રાખું અને બહાર નું તો ઓછું જ કરી દઉં છું ઓછું એટલે આમ ટોટલી બંધ જ છે પણ કોલેજ ચાલુ છે ને પછી બહાર ન ખાવાનું ચાલુ થઈ જાય છે મારે. રોજ સેલાડ ખાતી તી ઘરે હું. લે હેકર્સ... સેલેડ ખાતીતી પછી ફ્રેશ જ્યુસ મારી મમ્મી બનાવે, સૂપ.
મને કેતો કેમનું બનાવાનું.
હમ છે ને હંકટ સલાડ બહુ જ ખાતીતી. કાકડી... બીટ ગાજર અને જ... ખાલી એટલા નું જ કરવું હોય તો એટલા નું ય થાય અને રાત્રે દહીને દહી આવે ને દહી ઘરે બ એના. ચ ચોખ્ખા કોટનના કપડામાં બાંધીને . કસે લટકાઈ દેવાનું એટલે આખી રાત પાણી નીતરી જાય ને એનું.
હમ હમ હમ.
થઈ જાય જે વધે ને એ હંકડ થઈ જાય. ચલું અ. થોડુંક મઠા જેવું થઈ જાય. દ એ લેવાનું. એમાં તમારા મરચું નાખે તો મરચું ના, આપડે તો ગુજરાતીઓ વઘારે કરવાના બધામાં. હું કરતી હતી હ. તમાર નાકો એ ચાલે, ઉના નો વઘાર કરીને એમાં દહીમાં નાખ. એ તો મરચું, ચાટ મસાલો, મીઠું ને થોડું લીંબુ. બું, એક ચણો વઘાર ના મૂકીને, એક હતો. એટલે પછી એમાં. કાકડી. ઉભી ઉભી સ્લાઇસ કરી નાખ. કાકડી કા તો. ગોળ ગમે બના તો ઝીણી ઝીણી નાખો ગમે એવી. પછી ગાજર અને બીટ આટલી વસ્તુ. શું નાખી ના. એકદમ મસ્ત મિક્સ કરીને ગ્રીન ટી કા તો બ્લેક કોફી કા તો તમે જ્યુસ બનાવ્યું હોય, કાકડી બીટની. કે ખાલી બીટ ગાજર હોય એની જોડે ખાતી.
હમ, ઓ. કેવું લાગે! મતલબ મેં આવું પહેલી વાર સાંભળ્યું. જોયલું છે ખરું મેં રીલ્સમાં જોયલું છે બટ. સાંભળ્યું પહેલી વાર.
બધાને હા, વાંધો નહી. વાંધો નહીં.
હા.
હ.